જેમ
ઘણી વખત પછી ફોન કર્યો.
બે મિન્ટું ઊભા રહો ભાઈ.
હમ.
બે મિન્ટું ઊભા રહો.
અરે યાર.
હમ.
તે એકદમ કેમ છો તું?
કેમ ચો માજામાં? સુરભભાઈ એકદમ મજામાં છું હું કે તુ તું કેમ છે? તારીખ જોઈને મને થયું કે, કાલે જે તે યાદ કરતો હતો. અને આજે તારો ફોન આવી ગયો.
બસ ભાઈ. હું પણ એકદમ મજામાં છું બસ. હ ઓફિસ ના કામવો ફસો, તો કે શું કહું. સવારથી સાંજે સુધી કમ્પ્યુટરની સામે બેસી બેસીની આંખે દુખી જાય છે. આજે રવિવાર હતો તો થયો. કે લાવ મારા ભાઈને ફોન કરીએ. એના સમાચાર લઈ લો.
સાચી વાત છે ભાઈ. આ કોર્પોરેટ લાઈફ જે એવી માણસ પોતાના માટે જે વર્ત નથી કાઢી શકતા. મારું પણ હાલ કઈ એવું જ છે, આ આખું અઠવાડિ મીટિંગ્સ અને પ્રોપશનમાં જયું સાંજ પડે એટલે કમર ટૂટી જાય.
હા યાર એ તો છેજ, પણ ઘરમાં બધા કેમ છે? કામ કેમ છે એમની તબિયત તો સારી છે ને.
હા મમ્મી એકદમ મજામાં છે. અને એમના કૂટણ દુખાયા હતું આપણ હવે પછી ઘણા ફેડ છે આ તો હાણા જે તમે યાદ કરતા હતા કહેતા હતા કે રાજેશ કેમ આજકાલ દીખતું નથી. હા ઘણે ગરીબ બોલાવ, મંદો મંદા બોલ.
અરે કાકી ને મારા પરણામ કહી છે. અને ચોક્કસ આવે સિયા ર હું પોતે જ શર્મિંદા છું. કે ઘણા ટાઈમ થી તમારો લોકો ન શુધે નથી શોક્યો, કાકા કેમ છે? એમનું રિટાયરમેન્ટ જીવન કેવું ચાલે છે?
પાપા તો એકદમ મોજમાં છે સવારના વોકિંગમાં જાય. છી છાપુ વાંચે અને દિવસ ટીવી પર સમાચાર જોવા કરે, એમને તો હવે કઈ ટેન્શન જ સાચું કું તો ખરી લાઈફ, તો એને લોકો ન જી છે આપણ તો બસ, બધા વતન જીકે છીએ.
સાચી વાત કધ હ તે. આપણા તો આ ઈ એમ, આઈ અને બિલ ભરવામાં જે જિંદગી પૂરી થઈ જાય એવું. લાગે છે.
ચાલની બધી વાત છોડ તારા લગ્નની વાત ક્યાં સુધી પહોંચી કાર્તિક તારા માટે છોરી જ છોકરી જોતા હતા ને કઈકી કઈ નક્કી થયું કે નહી
અરે ભાઈ જે મત મત પૂછી તો સહી છે મારા એ વાત જોના પૂછ મમ્મી એ તમારું જી રેગુલેશન મુશ્કેલ કરી દેખે છે દર અઠવાડિયા કોઈ ના કોઈ બાયોડેટા સામને આવે જાય છે તણ બે દિવસ પહેલા જ એક છોકરીનો ફોટો જાયો હતો
એવા શું પછી શું થયું?
વાત આગળ વળી કે નહી મને તો તું કઈ કેજત નથી બોધું છુપાય છે
અરે ના ર ભાઈ ના તારા ત તે કઈ છુપાવા? વાત એમ છે કે છોકરી સારી છે ભણેલી ગણેલી છે અને બેંકમાં જોબ કરે છે પણ મને લાગે છે હણા મારે લગ્ન નથી કરવા હું વિચારું છું કે હજી એક કે બરસ કર કમ્પ્લીટ સેટલ થઈ જવુંં પછી આ બધામાં પડું
અ્યારે મારા ભાઈ તારીખને એક સલ્લાસ આપું તો લગ્ન માટે કરયોગ પરફેક્ટ ટાઈમિંગ નથી હોતું તું જેટલા મોડું કરીશ એટલી નક્કી કરવામાં વધારે તકલીફ પડશે જો છોકરી સારી હોય એવી ચાર મળતા હોય તો વાત આગળ વધાવમાં કોઈ વાંધો નથી
તું વાત તો સાચી કહે છે
હમ
હું પણ એ જે વિચાર છું મમ્મી પપ્પા ને પણ કે છોકરી ગમેી ચલ જઈએ આવતો અઠવાડિયું મળવાનું નક્કી કરશું પક્ષી તને આંખે રિપોર્ટ આપીશ
ચોક્કસ ભાઈ ચોક્કસ મને તો ચોક્કસ કહી દે આખરે માંજે મેં બધી તૈયારી જોવાની છે તારા લગ્નમાં હું તો ડાન્સર નક્કી કરવાવામાં મળી જો હોય
ચોક્કસ તારા વગર તો કોઈ થાય જ નહી ને અચ્છા તું કહે તારું બિઝનેસ કેવું ચાલુ છે તે કું નવો સ્ટાર્ટઅપ શરૂઓ કરવાનું વિચારું હતું ને
હા ભાઈ એ પ્રોજેક્ટ પર કામ ચાલે છે મારો એક ફ્રેન્ડ છે અને આ પાર્ટનર બનવાનું વિચારું છે આપ પણ આના માર્કેટ થોડું સલ્લું છે સ્લો છે સલ્લું છે એટલે હું થોડી શાંતિ રાખીને આગળ વધવાવામાં માંગુ છું ઉતાવળ કરીને પૈસા વેફડા નથી
એકદમ બરોબર વિચાર છે થારું ધીર ના ખટક મીઠા હોય છે જો ઘાઈ ઘાઈ મા નિર્ને લેેશાય તો નુકસાન થઈ શકે. જો કોઈ પણ મદદ ની જરૂરી હોય. ફશયલી કે બિઝનેસ કોઈ પણ. તો મને વગર સંકોચ કહી તેરો ભાઈ બેઠો છે.
મને ખબર જ જ છે ભાઈ તારા જેવું દોસ્ત હોય. પછી મારું શું ટેન્શન થેન્ક યુ યાર.
કોઈ વાત તમ અરે તને યાદ છે આપણ કોલેજમાં કેવી મસ્તી કરતા હતા. તે મીટિંગ કેન્ટન ન સમોસા અસની મિમિકરી કેવા દિવસો હતા એ પણ
હા યાર એ દિવસા ક્યાં ગયા ક્યા ક્યાં બિંદાસ લાઈ. અને ક્યા આ લેપટોપ ની સ્ક્રીન ત્યારે ખીસ્સામાં. રૂપિયા પણ નહોતા છણા એ આપણે કે શહેર ફરીને વળતા અને આજે સિકકામાં પૈસા છે પણ સરખીઈ ફરવાનો ટાઈમ નથી.
સાચી વાત છે વખત કેટલો જલ્દી બદલાઈ જાય છે, મને યાદ છે, તારતું કેવો પાતળો હતો. અને હવે તો સારું પેટ પણ, બહાર આવી ગયો છે,
અરે જાજા મારું પેન્ટ નથી આવ્યું, હાતો ઘર પ્રોગ્રેસ ઘર પ્રોગ્રેસ છે, લગ્ન પછી બદવાનું આવું જે થયું તું પણ થઈ, જ આવું જોજે થોડા વખતમાં,
નારે ભાઈ હુંતો રોજ સવારમાં, જાઉં છું પોતાનો મેન્ટેન રાખીશ. તો બહુ જરૂરી છે, આ જમાનામાં
હા ભાઈ તુંતો હીરો, છે, રાજેશ કાયમ આપણુંતો હવે ફેમલીમાન થઇ ગયા.
હા બઘા ચારભૂ જોડ. ઘણો વખત થઈ ગયો આપ, આપો મળ્યો નથી, આ અઠવાડિયુ કોઈ પ્લેન બનાવીએ.
હા યાર મને પણ મળ્યું છે, આ શનિવાર કે રવિવાર ન કોઈ પ્લેન નક્કી કર આપણે. પેલા ચૂણા બધા જોઈને ક્યાં મસ્તી કાઠિયાવાડી ભોજન કરીશ.
પરફેક્ટ કાઠિયાવાડીનું નામ સાગઠીયાણી, જે મોઢમાં,
હ, હા, હું
એમાંના ઓટ બાજરોના રોટલો,
રોટલુ હું બધામમ.
શું પેસ છે. હું.
તોઆ શનિવારને સાંજેનું પ્રેમ, કેહું બીજા મિત્ર પણ ફોન કરી. જોવ જોએ લોકો પણ આવી શકેતો વધારે મજા આવશે,
હા ઉસકો અને હાર્દિકને પણ કહેજે. એ લોકો પણ ઘણા વખતથી ક્યાંક દેખ્યા નથી. બધા મળી તો જૂના દિવસો તાજા થઈ જશે.
દંન છે, ભાઈ દંન છે, ડન છે, હું તમને વાત. કરીને મેસેજ કરું છું.
ડન છે ના? ચાલ વધારે વખત નથી, લાચારો ભાવિ. ને મારા જય શ્રી કૃષ્ણ કહેજે. અને આપણી મામીને ભી જય શ્રી કૃષ્ણ કહી છે, મારી અને નિકુને મારી તરફથી ચોકલેટ આપી દેજે.
ચોક્કસ ભાઈ હું તને પૂછીને બધાએ મેસેજ કરું છું.
મે પંદર મિનટ મેં અ ફરે. હું કોલ કરું છું, ઠીક છે. જય શ્રી કૃષ્ણ.
ઓહ હો
અચ્છા અચ્છા.